હુ કોછો
તમે ફોન કર્યો અતો
હઅ મેં કર્યો તો ફોન.
ઓહ બોલો બોલો શું થયું?
અરે કઈ નઈ હું તો આ લેપટોપ જોતીતી બધા લેવું છે એટલે તો અ મેંકલાઈ તમને પૂછું કે કેવું છે લેપટોપ કયું કયું લેવાય, કયું મોડલ સારું છે. લોંગ ટર્મ માટે ચાલે, એટલે મેં ફોન કર્યો હતો તમને.
ઓકે
શું? શું કરવા માટે જોઈએ છે એમ? સ્ટડીઝ કરવા માટે, કોઈ વર્ક કરવા માટે એમ
હોય છે મતલબ ડિઝાઇન નું કે પછી મતલબ ગેમિંગ પરર્પોઝ કે પાછી કોડી માટે માટે શના માટે એવું કય પ્રોગ્રામિંગ માટે ઓકે હા એના માટે મતલબ તમારુ બજેટ શું છે?
સારું જ લેવાનું જે તો બજેટ છે એમ તો લેવાય એવું છે એમ
મતલબ
હા બસ. હા બસ. બરાબર.
ઓકે તમે મને કોહ રેન્જ કોહ તો હું તમને
હા બસ. આ એજ રેન્જમાં.
ઓકે તો તમને બો જે કેહવાય ને બધાં સારા આવે છે કેમકે બધાં ચાલે છે. એ તો બધા લેય છે મતલબ આપડે છે ને અત્યારે બધા પેહલા એવુ કહેતા આ શૂઝ નું નામ લેવાય આ શૂઝ નું નામ લેવાય લીનોવા બહુ એમને ઓછા ભાવે પડ્યો કેમ કે સ્કીમ હતી જલ્પનામાં પડ્યું હ અ પચા પંદર
બરોબર. અને એચપી નુ?
એચપી નું સારું છે. ચાલે. મસ્ત છે. હીટ થાય એ સારું ઓ
બરાબર છે.
હમ. તમે પેલા કોઈ લેપટોપ યુઝ કરેલું છે.
શું કહો છો.
તમે લેતા પેલા તમારી જોડે લેપટોપ હતું કે તમને એમ આઈડિયા હોય કે તમારા તેમાં કોઈ યુઝ કરેલું. હા તો કયું યુઝ કરેલું છે.
મેં તો જોને જો ડેલ છે ડેલનું હતું. એ યુઝ કરેલું છે.
હ ઓકે ડેલી સારું આવે છે. ડેલ મૂકવું પડે.
હા.
તમારે સારું એવું હોય. તો એવુ તો એચપીમાં આમ તો બહુ ફરક ના પડે છે એચપી માં પલી ન નું થોડું કશું મળ્યું.
હમ. હમ. ઈ લઈ
વાંધો નહી. પહેલા તો ઓલું લેવું સ એટલે મતલબ છે ને શું કરવાનું ખબર, ઓનલાઈન ની જોવાનું પેલા ઓફલાઈન કોઈબી શોપમાં જઈને જોવાનું. જોઈને આવવાનું અત્યારે
બરાબર.
કે મોડલ આયા છે. કઈ કઈ એમાં બ્રાડમાં, હવે જે બ્રાડમાં તમને ગમે એ બ્રાન્ડ તમારે ઓનલાઈન સર્ચ કરો વાનું, જો ઓનલાઇન એ જ ભાવ ઓછો મળ ભાવ ઓછો હોય, તો પછી ઓનલાઇન મંગાવી લેવાનું.
હા. હા. હમ. મી કરી કાઢેન તું. બરાબર. બરા
વોંધો નઈ તમ ફ્રી પડો તો કેજો આપડે જઈશું.
હઉ. હઉ.
પછી ક્યાં જવું છે, મતલબ રિલાયન્સ, ક્રો
કોમાં, અખરોમાં પછી આ અહિયાં પણ છે ને
કાજા
અ અહી આપણેે ક્રોમા અને પ્લસ અહી અ વાણવા સકલે આપણે રો આગળ જઈએ છે ને તો અહી છે ને
ઓકે, હશે આપણે જઈશું અને ત્યાં આગળ ક્રોમામાં બી સ્કીમ છે, મતલબ એવુ સ કે સુુડન પેરી હોય વાયકા હોય ને સ્ટુડન્ટ આઇડી હોય તમારી તો તમને મતલબ ઘણો ઓછા પડે આપે પૈસા સ્ટુડન્ટ માટે લોન ત્યાં આવું થયું ક્યાં થયું. હ, એટલે આપડે પેલા કોમા જઈશું પછી રીલાયન્સ માં જઈશું. પછી જોઈશું સંકે માં જઈશું.
બરોબર છે. આમ તો ક્રોમામાં જ સારા આવે છે, સ્કીમ સારી આવે છે. મેં જોયલું છે અમુક વાર તો
મેં બધી જગ્યાએ જોયલુ છે હું હું સંકેતમાં ગેયલી છું, સા સિનેમાં ગેલી છું પછી રિલાયન્સમાં ગયલી છું ક્રોમામાં ગયેલી છું. બટ સૌ તમારું મળી તમારા બજેટમાં અને સારું લો પ્રાઇસમાં હ કે ત્યા સ્કીમ બો હોય છે. તોણખ ત્યાંથી લો ને તમે ન તો તમારી જોડે કય ની જોડે બેગ બી હોય ઓનલાઇન મડ બેગ મૂકી નય આવાનું
બરાબર છે.
પછી ત્યાં સ્કીમ હોય નેી તો બડસ હોય જોડે ઈયરબર્ડ આપે કા તો પછી પેનડ્રાઈવ આપે સ્કીમ માં સ્માર્ટ વોચ આપે મેં મારું જે લીધું ને ત્યારે માર અ માર મારા લેપટોપમાં મારી જોડે સ્માટ વોચ આયુ તું અને પેન્ડ્રાઇવ અને પ્લસ કીબોર્ડ બી આવે છે. અને માઉસ બી આવે છે.
બરાબર ચલો ને આજે હું પપ્પા ને પછ પછી કયસ કે આપડે જઈ આવીશું પછી જોઈને આવતા રહીશું.
હા હા હા એજ ને એટલે વાંધો નહી આ તો મને કેહજી તમારે લાવું હોય તો આપડે જીયસુ એમ
હવ હવ
મારું તો હું પર્સનલ મા એકસપીરયન્સ કવ ને તો લેવાયને તો દેવાય એવું નય કોઈ ના મારે પણ મારો ફોકસ એચ પી પર વધારે કે એચ પી લેવાય એમ આમ લવાય
હમમ
સારું આવે
અને અત તો આજે રામનવમી તો ડિકાઉન્ટ પણ આપતા હશે હે ને
હા આપશે આપશે સો ટકા પણ તમે નોટિક કરિયું સૌથી વધારે ડીસકાઉન્ટ ડિસ્કાઉન્ટ છે ને રક્ષાબંધન હોય કે દિવાળી હોય કે નવરાત્રી આવામાં હોય ને રામનાવમી મા હોયે ડિસ્કાઉન્ટ બટ ઓછુ હોય એટલું ખાસ ત પણ જઈશું
હા અરે એ તો કઈ નહી કેમ કે છે ને મારા ભાઈને ભણવાનું જોતું હતુંને તો મે જોયું લયે ઓનલાઈન જોતી હતી પછી મેં તમને કોલ કર્યો કે શું છે શું નહી એમ
અ વાંધો નહી
બરોબર છે એટલે આજે હું સાંજે ત્રણ ચાર વાગે ફ્રી થઇ જશ એટલે આપડે જઈશું
ઓકે ઓકે વામંધો નહીં જતા અઈશ
હમ્મ હા એજને હ
પર
થોડુંક લેટ જઈશું એમ
એ સિમ થઈએ તો કેવ થાય
હમ્મ હા ના લ હા હા ચલાવ છો પણ કેવું છે કે લાયસન્સ છે ખરા કાચું લાયસન્સ છે
હમ્મ ઓ પાકુ કરાયડો
હા બરાબર છે એક મિનિટ હ બોલો બોલો બીજું કઈ નઈ આપડે જોતા હશુ અને મારે છે ને પેલું ઈયરફોન્સ ને બોટસ ને બધું આવે છે એ પણ જોઈશું
હા સ્યોર સોં ટકા
હા, ને. તો આપડે જોતા હૈસુ પૂછું આજે પપ્પાને કેવી રીતે શું કેહે છે, અગર એવું કસે કે હાજ જોઈએ તો આપડે જઈશું અને શાંતિથી જોઈને આવતા રહીશું આમ. હ હ. અ, બ્લેક બ્લેક. મોસ્ટ પ્રોબરલી બ્લેક.
બરોબર, મને તો બ્લેક જ ગમે છે મોસ્ટ
બ્લેક જ લાગા, બ્લેક જ મસ્ત લાગે.
હમ્મ.
મારા
બ્લૂ કલર માં ઓછા આવે છે.
હ. હમ્મ. બરોબર છે.
અમ એકદમ ડાર્ક બ્લુ ને શેડ બ તો એ કલર હોય છે, એવું હોય ને મસ્ત લાગે લેપટોપ બ્લુ કલર નું. લા ડાર્ક બ્લુ. એે
હા.
ગ્રેવીમાં મસ્ત લાગે. બ્લેક
હ, બરોબર. હ અરે ઘણી દુના થાય ને એમ. હમ્મ્મ.
ત્યાં જઇને ચોઈસ તો થઈ જશે વાંધો નઈ.
હમ્મ્મ.
હ, સેમ હિયર.
હા કઈ નહી હવે ખાવાનો ટાઈમ થઈ જ ગયો છે હવે મોસ્ટ પ્રોબેબલી.
હમમ બોલો બીજું શું કરો?
બસ કઈ નય બટ બેઠા બેઠા બીજું શું કામ હોય. શું?
થતુ
ના
નય લાગ્યું.
ના ના ના ના કશું જ નય.
હમમ
બોલો
એમનેમ તો તમે ફોન કરતા જ નય લેપટોપ ના લીધે કર્યો.
હા અ
એવું થાય અમને પણ ખબર
હા અરે ના ના એવું ચ હવે કરીશું.
સો ટકા રોજ કરવાનો એટલે રોજ નય મતલબ
હા સારું સારું ચલો હું તમને પછી કરૂ હ અ મમ્મી બોલાવે.
હા હા વાંધો નહી હા.
હા હમમ હમમ